હા અવાજ આવે છે.
હમ આવે છે.
અ હું એમ શું કહેતી. હા આવે છે એ હું શું કેતી તી સુપ નું કઈક કેતી તી ભૂલાઈ ગયું.
એટલે બનાવવાની વાત ચાલતી હતી.
અરે સૂપ બનાવાની.
હા તો બોલ.
નો સુપ બનાઈ ને પીવાની બહુજ મજા આવે આવું ઠંડુ વાતાવરણ હોય ને. મને છે ને ચણા નું સૂપ આવડે. મકાઈ નું સુપ આવડે મગ નું સુપ આવડે. પછી મંચાવ સુપ આવડે. છે મારે એક વાર. ના નહી મને છેને એક પર. પેલું બનાવીને જોવું છે અ. ભૂલાઈ ગયુ બ્રોકોલી ને બદામ નું બનાવ. હે ને બ્રોકલી આલમંડ.
બ્રોકલી.
યા બ્રોકોલી.
હમ તો એનું શું બનાવવાનુ.
અ મ સૂપ.
સૂપ.
હા એ લાગે બૌ મસ્ત એકદમ અ પેલું મલાઈ જેવું હોય. ટેસ્ટમાં પણ સારું લાગે એટલે બનાઈ જોવું છે એક વાર.
અમે ટ્રાય કર્યું છે.
કેવું લાગશે બટ ટેસ્ટમાં તો આમ તો બહાર તો પીધું
પર્સન ટુ પર્સન્ટ પર્સન ટુ પર્સન વેરી કરાય મને તો ગમ્યું તું બટ હા બટ આમાં એનો ટેસ્ટ શું છે? થોડો આફ્ટર ટેસ્ટ થોડોક ડિફરન્ટ આવે છે.
હા
એટલે ગમે પણ ખરું અને
હલો
હલો હલો
હલો
હા બોલ
કઈ જ અવાજ નોતો આ આ ઈ ઉ ઉ આવતું તું.
અચ્છા
હમ
લાસ્ટમાં શું સાંભળાયુ?
પગ. પર્સન પ પર્સન ટુ પર્સન ડિપેન્ડ કર છે.
હમ એજ પર્સન ટુ પર્સન વેરી કરે છે.
હમ.
કેમ કે આફ્ટર ટેસ્ટ થોડોક અલગ આયો તો ને.
હો.
એટલે ગમે પણ ખરું ના પણ ગમે.
તે તો બધે એવું રહેવાનું બધાનો સ્વાદ અલગ અલગ રહેવાનું બધી જગ્યાનું
હા એ તો એવુંજ રે ને. કેમ કે જેમ જેમ જગ્યાએ ચેન્જ થાય. એમ સ્પાઈસીસ ચેન્જ થાય એની ક્વૉલિટી ચેન્જ થાય.
ગુજરાતી બોલવાનું
તો બધું ચાલા.
ના ચાલ. હમ જેમ જગ્યા બદલાય ને એમ બધા ના મસાલા બદલાય વસ્તુ બદલાય પાણી બદલાય લોકો તો એવું પણ કે પાણી બદલાય તો બહુ જ અસર પડે.
હા પહાડમાં પહાડી પાણી જોયું છે ટ્રાય કર્યું છે.
હમ ના.
અરે. એનાથી જો આપણે નાહીએ ને. તો નયા કણાને એ બધું બરાબર એટ લાગે.
શખેમ
ઇટ્સ લાઈક હા કેવું. આપણેે શરીર પણ નાખીએ ને. તો પાણી જરાય ટકે જ નહીં. શરીર કોરુ લાગે આપણ ને.
હ.
એટલે આપણે નાખ્યું ના નાખ્યું બધું બરાબર જ લાગે અને નયા નાયા નયા ને એવું જ લાગે અને એ પાણી થોડુંક શું કેહેવાય પહાળડી પાણી ને એટલે પથ્થર એવું પાણી કહેવાય એને
હ હા
અને લોકો એવું કે કે એ પાણી પીવો ને તો તમે પથ્થર જેવા થઇ જાવ મજબૂત
ઓહો હ તો તો પીવું પડશે પાણી
હા એ પાણી છે ને હાર્ડ વોટર હોય અને થોડું ચીપચીપય હોય બટ સ્ટીલ આપણ અ પણ આપણા બોડી પર એવું કંઈ ફીલ થાય નહીં એટલે નાયાં ના નં આવ એવું જ લાગે
બરાબર
પણ આ બોડી ચીકણી ચીકણી લાગે
હા હા
હમ
મારે ફરવા જવું છ હવે કસે પહાડી વિસ્તારમાં કા તો દરિયા કિનારા
અચ્છા
હ તું વેકેશનમાં કસે ગયો તો આ વખતે?
હા.
કેયાં?
ગયો તો આપડે હલો
હા ક્યાં ગયો હતો?
હા એકચ્યુઅલી વચ્ચે અવાજ કટ થઈ ગયો હતો.
ઓ હા
અમે ઉદયપુર ગયા હતા.
ઓહો
હમ ઉદયપુર ગયા છે અરે બહ મજા આયવી
કેમ કે બહુ જલસા કર્યા ત્યાં?
જલસા એટલે અમારી જે હોટેલ હતી ને
હા
જે અમે રોકાયાતા
હ હ
એ હોટલ પહાડ પર હતી.
ઓહ હો હો
એટલે જે આ રોડ હતો ને એનાથી એપ્રોક્સ ત્રણસો મીટર ઉપર હાઈટ પર હશે.
હહા
એટલે હાઈ એલ્ટિટ્યુડ પર હતી. પ્લસ અમારી આજુબાજુમાં બધા પહાડ હતા. અમારી હોટલ જ પહાડ પર હતી. અમ ખરા વ્યૂ વ્યૂ દ્રશ્યો ખરા હતા. અને અમારી હોટલથી જ જે જ્યાં ઉદયપુરમાં પેલું તળાવ છે ને સેન્ટ
હા, હા.
ઈ દેખાતું તું.
કેટલું મસ્ત દેખાતું હશે.
બહુ જોરદાર દેખાતું તું.
ત્યાંનું દ્રશ્ય જ કેટલું મસ્ત હશે.
બહુ સરસ હતું.
મારે હવે કશે ફરવા જાવું છ.
અને ત્યાંથી, ત્યાં જજે હો જવા જેવું છે. કંઈ નહીં, ખાલી આપણે હોટલમાં બેસી રહે ને, અન બહાર જોઈએ જોયે રાખેને તોય સારું લાગે. કેમ કે ત્યાંથી તળાવ દેખાય, પછી આજુબાજુમાં પહાડ દેખાય એ પ આજુબાજુના પહાડ પર અમુક લોકોના ઘર એય હતા, પણ આમ છૂટા છવાયેલા હતા.
હમ્મ-હમ્મ એ તો જમીન પ્રમાણે એ લોકો ઘર ઊભું કરેને જમીન કંઈ બાજુ કેવી છે એ જોઈ.
હા ને, એ હવે ખ્યાલ નહીં, બટ હા હતું, અને સારું લાગતુ તુ. અને પહાડ પર ઘર એટલે કેવું લાગે!
મસ્ત.
અને ત્યાંથી સિટીમાં સિટી સેન્ટર દેખાતું તું. ત્યાંથી જે સ અહ જે સિટી સેન્ટર છે, ત્યાં આગળ જે સર્કલ હતું, એ દેખાતું તું. પછી આ સાઈડે દૂર હાઈવે દેખાતો તો. એક
બરબર.
હોટલથી જ વ્યૂહ ઘણો સારો હતો. તને ખ્યાલ હોય તો મેં તને બતાવ્યું હશે.
હા બતાવ્યું છે.
હમ્મ.
આ વખતે હું પણ અંબાજી જઈને આયવી ને ત્યાં ઉપર ગબ્બર ચડવાનું હોય ને ત્યાં ગયા તા અમે રોપવેમાં બેસીને. રોપવેમાં બેસીને ગયા, એના
અતાર રોપવે બંધ કર્યું છે હો. એટલીસ્ટ અહ પાંચ, સાત દિવસ માટે બંધ કર્યું છે, અમ્મ મેન્ટેનન્સ માટે.
અહા.
હમ્મ પેપરમાં આયું તું.
ત્યાં તો એને ઉડન ખટોલા કેય.
ના હોય.
હા. એટલે ત્યાં એમાં બેસે બેસીને ઉપર ગયા તા ગબ્બરે. તો ત્યાં અહ એમાં બેસીએ ને ત્યા જ્યારે અડધે પહોંચેને વચ્ચે
હમ્મ.
આપડા કાન શૂન મારી જાય હો, એટલી હાઈટ પર જાઈએ.
એવું છે?
હા, બોવ મજા આઈ તી. અને અમે લોકો ઉપર તો જતા રહ્યા હતા, પણ જયારે નીચે આવવાનો ટાઈમ થયો ને
હમ્મ.
ત્યારે પવન બહું જ હતો, વાતાવરણ થોડું બગડ્યું તું. પવન બહું જ હતો ને તો એ લોકોએ રોપ વેે બંધ કર દીધું તું.
અરે રે
કેમ કે થોડુંક પણ આમ રોપવે હલે ને એનો તાર હલે ઉપથી વાયર કે તાર
હમ
તો તમ જોખમ વધી જાય રોપવે નીચે પડવાનું
હમ
એટલે એ લોકોએ બંધ કર્યું હા એ લોકોએ બંધ કરીયું તું અડધો પોણો કલાક આમ તો આખો એક કલાક જ બંધ રાખ્યુ અતુ અમે લોકો ત્યાં રાહ જોઈને બેસી રહ્યા પણ જેવું ચાલુ કર્યું ને
હા
એવા અમે નજીક ગયા ને ઉપર જોયો ને નજારો નીચે કશું જ ના દેખાય બધું જઝીણું ઝીણું દેખાય કીડી જેટલા માણસ દેખાય અને પવન એટલો મસ્ત ચાલતો તો ત્યાં એવું લાગે કે ત્યાં જ બેસી રહીએ એની સીડીઓ કેટલી છે ખબર ગબ્બર ચડવાની
કેટલી
દસ હજાર
દસ હજાર
હા દસ હજાર છે કે હજાર હ ખબર નય એક્ઝટ તો ભૂલાય ગયોને અત્યારે
હજાર હજાર
કદાચ હજારોશેર.
હૂમ. દસ હજાર તો બહુ બહુ કેવાય એ તો.
અરે હોય છે.
કેની એટલી હોય છે.
નવસો નવ્વાણું સીડીઓ છે હજાર.
એટલે થઈ ને હજાર.
હા અને પાલીતાણા છે ને જે ત્યાં તો પંદર હજાર કે સોળ હજાર જેવી સીડીઓ હોય છે.
ક્યારે પહોંચાય.
અને લોકો જાય પણ છે ને ત્યાં.
એટલે તો હવે શ્રદ્ધા.
હમ હ.
એટલે જાયને બધા.
અ સારું ચાલ તને પછી ફોન કરું મારે બીજું કામ છે અસાઈમેન્ટ લખવાનું.
હા.
બાય.